હા હલો
હલોલો
હા હ તેઈ હા આવે આવે અજા આવે આવે હું કઈ એટ ના બી રો હલો હા હા હું કઈ શું કઈ આવે અવાજ આવે હલો હભળાઈ મને અવાજ હલો આવે અવાજ મારો
હલો
હલો આવે કેવા જ હલો હા આવે આવે આવે આવે
હલો અવાજ આવે કે
હા આવે આવે તરવાજ આવે આવે
મુકારે
બસ કઈ નઈ હા આજે બહરેલી એમજ આ બાજુ
હમ
તું હુ કરે
મે હા કોઈ ન‌ઇ એ બાજુ ફર્યા કરું વરસાદ આવ્યો તો પાણી બધું ભરાઈ ગયા ખાડા ખાડા ભરાઈ ગયા એ બાજુ તો
એજ
હું કે લેશન કર લે બઘું થ‌ઈ ગયું સે બધું થઇ ગયું તાર થઈ ગયું કે
મારું બાકી જ છે ગણિતમાં દાખલા કરવાના બાકી છે વિજ્ઞાનમાં પછી પેલું ચેપ્ટર લખવા આપેલું છે તે ચેપ્ટર લખવાનું બાકી જ છેજુ ના રહેતા બહુ બાકી છે
મ જેરી
હા હજુ તો ગળિયા મોડે કરવા પેલા કરા કે નહી કરા તુંએ
પેલા બાર પછી તેર ના ચૌદ નામાં ગૂચવાય જવાય
મને બી મે બી એક થી દસ સુધી કર્યા છે ઘડિયા અમે અગિયાર થી બાકી જ છે
હું પેલા બહુ જરા કાજુ
હું કઈ અવાજ નહી વઘારો
હને પરવાગ કે
હું ગઈ હું ગઈ
હલો
હા હા બોલ બોલ હું કે
ટીચર ને મલવાને ગ‌ઇ કે
હા
હા ગેલી હતી ને પ્રાઈમરી સ્કૂલમાં ગેલી હતી દિવસે બધાની કે ને મળી આવ્વી
હા બધાને મળ્યા આવી સ્કૂલ તો બદલાય ગયેલી આખી
પખી હમ અરીવામાં બદલા ગઈ અમે હતા તો જૂની જય હવે તો નવીન એટલી મસ્ત બનાવી એટલે પેલી ઝલક પણ જેવી થાય અત્યારે કેમ નહીં બનાવીને એવું થાય
સાચે અમારે બી હમણાં હમણાં કેટલી મસ્ત બનાઈ ગય નવી સ્કૂલ પછી લાઈબ્રેરી બી બનાવી હ સ્કૂલ માં ને નવા નવા લીસર પટ્ટી ની હીચકા અને એવું બી બધું લાઇવા હા હોલ ભી નવો બનાઇવો
બનાવ પછી બના પછી હોલ ન બનાવ પ સ્ટેજ ક બનાવ્યો આપડે અમે હતા અત્યારે કઇ ની હતું.
અચછા આપડે તો આપણેે નીકળ્યા સ્કૂલ માંથી પહી બધું હારું હારું કરે સ્કૂલમાં હે
કેવી મજા તો આપણે કરતા તેવી મજા તો
હ હા એજ હમણાં ન બધે ના ન લોકો બધું ફોન માં ને ફોન માં રમ્યા કરે એટલે એવું જ
આપડે હતા ને ત્યારે ફોન ને હું હવે તો ફોન આવી ગયા એટલે ફોનમાં જ લાગી રહી.
છી કા અ કાર્ટૂન જોહેરા ને રમે હૈ ને એવું બઘુ કરેતા
હું કેઈ બીજું છવ્વીસમી જાન્યુઆરી વખત રહી કે ની ડાન્સ ને એવું કરવા
ર રેલી છે રેલી છે અરે બઉ બહુ બધા ડાન્સમાં રેલી છે મજા આવી જાય હલો આવે ને અવાજ હા હા હમણાઈ હમણાઈ હલો હા આવે અવાજ મારો અવાજ
હલો
હલો હલો આવેયા અવાજ હમળાઈ મને હમળાઈ હમળાઈ તર હલો હલો
હલો
હલો હા અવાજ આવે આવે આવે અતારજ આવે
આવે ને
નેટવર્ક ની પકડે
એવું જ કઈ આ વરસાદ આવી ગ ગયો કે નહીં એટલે વાદણ આવી ગયેલા છે એટલે એવું થાય.
હા એજજજ એવું જ થાય હ
હા એજજજ એવું જ થાય અમણાં ચોમાસામાં નેટવર્ક પ્રોબ્લેમ હોય તેમાં અમારી ઘરે તો પકડે જ નહી હતું કોઈ ફોન ઈમરજન્સી આવવા ન હોય તે હો
હા એજ હૈ પછી ફોન કરે ત્યારે આવતો હોય અવાજ કદાચ નહી આવતો હોય ને એવું બધું થાય કેર
તે તો કઈ કામ હોય તો તેવા સરળખી રીતે નની પતે હા જવાના ને હમ મ ડાન્સ ડાન્સ હા બધ દેશ ભક્તિ ગીત ને બીજું બધી વાર્તા કેવાનીને બહ રાખેલું છે. મને તો ડાન્સ કરવાનું બોગામ એટલે ડાન્સ કરવાનું બોગ ગમેલા. માટે ડાન્સમાં છે
હા.
પછી એક્ઝામમાં હ. અ એક્ઝામમાં પેલો નંબર ને હું આપેટ બધાને ગિફ્ટ ને હું આપે બધા આવે
તમારે એવું કરે કે નહી. કર કેવું અમારે બી છવ્વીસમી જાન્યુઆરી વતે આપે ને હા આપે ને પેલો નંબર આવડો બીજો નંબર આવડો ત્રીજો નંબર આપ ઈમ આપે. હું
કલર ની બધા આપે એમાં.
વાર્તા
હા વાર્તાની ચોપડી બી આપે. પછી નવા નવા પેલા સ્કૂલમાં એડમિશન કરલા રહી ને બધા તે લોકોને બધા નું સ્વાગત કરે તે દિવસે સ્વાગત કીટ ને એવું બધું રાખે ને બધા નાચ મહેમાન બોલાવેને એવું કરે બધાને.
આગળ તો પેલા સ્પીકર જ મુકતા હમણાં તો સ્કૂલમાં તો ડીજે ને મૂકે.
હા.
હા ન ઉ લઈવા. બે
પેલા તો દોલક
બે ત્રણ મહિના હ હ ઢોલક હતું પણ વગાડવાની મજા આવતીતી ઢોલક ને પેલુ ગઈ પેલું હું ગઈ હમ પેલું વગાડે તેને હું ગઈ હ હા કેસિયા વાળી પેટી વગ ડેક
તે આવડે પણ બહુ જોઈ
પણ બહુ જોઈ એટલી નહ આવડે મને સારવા હા મંજિર હત્ર બો હલા દટ બિ વગાડાઈ.
હા અમારે અહિયાં પેલું ગણેશ ચતુર્થી હોય કે નહી તો ગામમાં ગણપતિ બેહાડે એમ એવું તો રોજના ભજન ગાવા જઈએમે આરતી કરી ને તો રોજના ભજન ગામે એમ મંજજીરા વગાડવામ ના આપે એમ બહુ વગાડી એટલે તેર
એટલે ત્યાર થી આવડી ગેલા વગાડતા હા તમારે બાજૂ ગણપતિ બેહાડે કે ની હા બેહાડે જ ને પેલા પેલા ના લાતા ત્યારે દરરોજ ના લે જાતા હમણાં તો કોઈ લઈ જ નહી જાય.
હમ.
આગળ નાનલા હતા ત્યારે નાલા હતા ત્યારે તો ફૂ ગણપતિ બાપાને હાર ફૂલ ની હારને કાકા બધા ગામમાં ફરતા ફૂલ ખોદવા નકી કરતા વાની ઉત્સુકતા માડગીરબાનવીનાચવાની સુખમા એવું કરતા
અમે બી અમે બી નાનલા હતા ત ગણપતિ બેહાડતા પણ જરા જરાક ડૂર એવું તો મેં ને મારો ભાઈ ભાઈ એક વાર કાડવ ના ગણપતિ બેન આવેલા તે માટીથી એમ પછી તે ગણપતિ બનાવવા બેહાઈડ પછી તેને પાનમાં મૂઈકો પછી અમારે અ છે ને એમ જ પેલું તોળાવ જેવું છે નલું એમ તો અમે બેહડ લોકો તેજ દિવસે ગણપતિ પછી તેજ દિવસે જઈને મેને ભાઈ તે તળાવ જેવુ હતુ ને તેમાં
જેવ હતું ને તેમાં તે ગણપતિ ને ડુબાડી આવેલા એવું કરેલ. મજા આવેલી આ હેને રે હ પણ પછી પછી પેલાનો ને એવું
પેલા ડીસ ને એવું વગાડતા વગાડતા લઈ ગયેલા અહે ને
હા હા એવું એવું કરેલું ને એક જ બે બે ગણપતિ પકડેલા પછ તથી ડીસ વગાડે એમ નાચતા નાચતા કરીને એમ કરિને અમરા બાજુના બધા નાનલા નાનલા લોઠાય ને એમ કરી ન બડા તે લીરા દુબારી આવલા એવું
હમ અમેશ હ અમે તો ગણપતિ પર એવું નહી પણ પેલું જયારે નવરાત્રી આવે ને રાવણ વા એને ત્યારે નાલા હતા ને ત્યારે એને બધા ભેગા મારીને રાવણ બનાવતા બધરી લાકડા હોદીલા આવતા પછી માટલું ઉપ ચિત્ર દોરીને પછ તે લાકડા પર કપડા પહેરાવીને અંદર કૂચો ભરીનેખ. રાવન બેસા ત બેહાડતા પછી આર્તી કરિ લેતા માતાજી નો ફોટો મૂકી. પછીને આરતી કરીને પછી રાવણ ગતા બહુ મજા આવતી તો કાપડ ના બનાવતા હને પછી કાપડ ને એવું નાખી દેતા હશે ને હા હા એવું જ કર.
હા.
એક વાર તો એક વાર તો બનાવેલો ને તો સીધી માચીસ ને પૂરી હોજાય એને તેના પર ગેલી તો રાખી પૂરી હોલગ ઘી ગેલી બહ ખીજુ આઈલા હ બો ખીજુ આઈ હા તમે એવું નહી કરે.
અમે એવું નઈ કરીએ.
એ બી કરી
અમારે બાજુ રાવણ જ નીહલ જ આવે.
ઓકે નવરાત્રી માં જાય કે ન તો
હા જાય ને નવ જાય નવરાત્રીમાં.
જાવ ન જ નવા
હા નવે નવ દિવસ જાય એવા માટે તમેે
હમ અમને ત નની લઇ જાય જ ને તે એક બે દિવસ જાય.
પછી એક્ઝામ ને એવું હાથ આવી જાય એટલે એ ન હા હા હા તમારે કે
હ હા
આવ હું હું આવ હું હું
બધા બો આવે અહં
બ બઉુ ગાયક આવે ને આવે
હા હા તે સાંભળેલું સાંભળેલું સાંભળેલું સાંભળેલું બહુ બધા નાચી ને એમ રમે હે
હા ફોન માંને લાઈવ બતાવે
હા તે અમે લાઈવ નનેવું જ જોયા કરીએ કોઈ કોઈ વાર પેલોું વિડીયો ને એવા જોયેલા રે તો ખબર પડે કે હા બહુ રમટા છે અહંયા એમ
મારી એક ફ્રેન્ડ હો અમાની છે આપજે ન દેના તે
હાારો તો એવું જ
સારો તો એવું જ કરવા સારું ચાલતો